બ.
હા તમ ના આવે જ
હા આવેવે છે.
હા તો ટપિકતામે બોલો કોને
તમે તમે કયો ટોપિક
તો ટોપિક છે. તમને કારમાં કઈ કાર બો ગમે ને ટુ વ્હીલર માં પણ હમ-'
એવું હય કંઈ ફિક્સ તો કરેલું નથી જે હોય આપણે ચલાવી લઈએ એમ મજા આવે ગાડી આંખવાની હોય.
પણ એવું હોય ને ક્યા ક ર મને વધારે ગમે તો
એટલે જેવું કઈ પસંદ નથી કીધી મોસ્ટ આમ કઈક આમ એસસીવીી ટાઈપ હોય ને એમ જ ઈજુ આવે ને ઈુ જોઈ.
ખબર છે મારા ભાઈ ની હતી મોટા પપ
ઈ ઈજુ આવે પછી બોલી. હાઈલસ છે એ ટાઈપ ની હોય ને એટલેધ મારા કામમાં આવી જાય છે થોડક ઓફ રોડિંગનેમાં મજા આવે.
બરાબર હે ટુ વ્હીલર માં.
ટુ વ્હીલર માં બસ એવું જ છે ગમેમે બે જ ગયું હોય ચલે ો બાકી પેલા ઓલી આક્સ આવતી ને હંડ્રેડ પસંદ હવે આવતી નથી મારે બેકગ્રાઉન્ડ માં એવાજ નથી આવતો ને ફેન સરુકરિયો
થોડો કયો છે.
ઘે એવી રીત નથી ને કઈ.
ના હ પણ થોડક એવું લાગે કે તમે દૂર થી વાત કરો છો.
એ મારા થોડક તો સવાજ નું ઈસ્યુ છે થોડુંક એવું લાગશે.
સારું વાંધો નહી આવતા આવે છે આગળ બોલો
મ ન પેલા આે હતું હ તો કઈ મળતું નથી એમ સેલા જ નથીતા તો બંધ થઈ ગયું છે પણ હા ટુ વ્હીલર હ ક મળતું જ નથીશે એટલે પ્રશ્ન જ નથીશે એવું બીજું ભાઈ કે જોઉ છું ભવિષ્યમાં,
બોલલે ટેવું નહી ગમતુ
નહીં બુલેટ કતા તો હાલથી સારું ને બુલેટ તો જ બધા ચલાવે એટલે ડિમાન્ડ નો ને
ઓ સ્પર્ટ કાર સ્પર્ટ બાક
નહીં નહીં નહીં ઉ તો કઈ નહી હો ભાઈ.
બરાબર તને ગુજરાતી ખાવામાં શું ભય.
ગુજરાતીમાં ગુજરાતીમાં બધું ચાલે આપણે એમાં ક એમાં કંઈ હોય જ નહીં.
એટલે એવું હોય ને ફેવરેટ ટાઈપ
નહી ફેવરટ સાબ એવું આપડે ખાયને જે આપ એ બધું ગુજરાતી જ ફેવરટ છે બજા બીજા બધા કરતા
સારું
તો તમે કયોય તમારે બધું પેલાથી ઈચ્છે લે સુધી
હ
ફોર વ્હીલ ટુ વ્હીલર ગુજરાતી
જો મને ટુ વ્હીલર માટે જીતી ગમે એક તો
સીટીી એઇનફિલ્ડને હા એનફિલ્ડને એમ
હા એજ પછી ફોર વ્લમાં તો બધી જ મને ગમે
એક એક કવા નને તો કેમ એક કોહો ગમ ન ગમ તે
ખબર નહી મ નહીં કમતી
બરાબર છે
એક એક એક વાન બે ની ગમતી વાનમાં તો મારે એમ આવું થયું હતું એટલે અને એમ ક કે ક પર્ મને નહી
તો શું તો શું થયું ગું વાનમાં
કીધું તું તો એક વાર તમને કે આવી રીતે અમે નહી ખી યાદ ન રે તું
એકવાર એમ રિવાઈઝ કરાવો તો ખબર પડે
એટલે જયારે મે નાની હતી સેકન્ડ કે ફર્સ્ટમાં તો અભી તે પપ્પા નવી નવી લાયા ત ગાડી તો ખેતરો લઈ ગયા ત ને તો મેં ને દીદી બેઠા તા એમને બધા હ રીતે મસ કે મને હંભા તમ બોન તં ખેતર માં નથી જતી ખબર નહ આઈડ તો હંભરતા હતા તો અમે આગળ બેઠા હતા તો મેં હું ખબર ને હું હું છેર તો દિવસથી આ ને તે સરળગાવી સળગાવી નીચે નાખો ને પછી યાદ આવ
બ આવી જ આવી ગ
હા એવું
બરાબર એને વેટને શું લાગેં હ
હે
એને વે ને શું લાગે ગેમ
તે તો એવું જ કેને કઈ ભૂલ પણ ખબર નહી એવું તો કશું નઈ બેક લેવાય જ
ત પછી ગુજરાતીમાં
ખાવાનું
હા
ખાવાનું તો મને બધું જ ભાવે પણ ખાને બી વધારે ભાવે બસ વધારે સૌથી વધારે. પછી એ નહી ભાવતું પેલો લોચો આવે ન તે મન નહી ભાવતો.
અમારે તો એવું કઈ મળતું જ નથી લોચા લપસી લાપસી મળે બનાવે લોચા મોચા એું કઈ ચલક છે તો ખાલી ગએટ થાય એમ સચુશન એ હોય ચલાક પ થ જાય
ઓહ અમારે ત્યાં તો મળે અમુક લોકોક અમારા એનેવું કે હ કુવા જેવું કે
ના ર અમુક માણસો હોય એવા કે નહી ના અમુક એવું કે છે માનસિક વી નીચ નહી પણ બાંધી જોય એવું લાગેને હું. અને શું કેકું જેવું છેને.
હા એવું કે ખબર નહ કે એ મેન્ટેલિટી ના લોકો હોય
એ ક તમારો વિસ્તાર એવઈ પ્રસિ્ નથી નેુવા તરીકે એવું કઈ એમ
ફુવા તરીકે નહી અમારે મસ્ત છે આ કોઈ દિવસ. મીન્સ કે મોટર તો છે જ. મેન્ટેલિટીઓ બધાની મોટી જ છે હવે એ એમની ખબર નઇ કેવી હશે એમને જ ખબર.
કદાચ એવું એ જે વ્યક્તિ તમે કો વ્યક્તિ કદાચ મારા અંદાજે મને એવું લાગે છે કે વ્યક્તિ કંઇક. વિચારીને તો કેતા હસે કે શું ખબર શું કામ કેતા હોય. એ એ પોતે ક મો મોટા એરિયા હ એના મોટા એરિયા માથી.
ફુવા જેવું જ લાગે.
ના એ વાત પણ સાચી છે કુવાના દેડકા હોય ને ઈ પ્રમાણે હોય. પણ એ વ્યક્તિ કદાચ નાના અ મોટા વિસ્તાર માંથી આવતો હોય તો બીજો વિસ્તાર એને કદાચ કુવા જેવો લાગતો હોય.
તો આવુ જ ના જુએ ને આ વિસ્તારમાં હું લોકો કઈ જોતા હોય. કોઈને એવો કુવા જેવો વિસ્તાર લાગતો હોય તે આ વિસ્તાર માં નાં આવવું જોઈએ એમને મોટા વિસ્તાર માં રહેવું જોઈએ.
પઇ એવું જ ને કે એની ગરજ હોય. તો ભ કોઈ તો પણ આવતા હોય બાકી તો કામ કામ વગર તો એ આવે જ નહી ને. તમારું શું કેવું છે એમ.
એવા લોકોય હતા અમારા ભરૂચમાં.
એ વાતય સાચી છે. રિસ્ટ્રિકક્શન કર દેવાય જે લોકોને કુવા જેવો અમારો વિસ્તાર લાગે છે ને નહી આવવાનું.
હમ્મ આવવાનું જ નહી પછી.
અમારે પાછું હોય અમને કોઈ માણસ આવે ને તો તને આવકારી થી બોલાવી કે આવો આવો. આમ છે તેમ છે અમુક લોકો પાછો કેવો અમુક લોકો આવે ને તો એ કાઢી મૂકે. એ નીકળ તો હારૂ ગયો ફાયદો થાય એમ નુકસાન નઇ.
અગર ટોપિક બીજો બોલો.
અમુક માણસોની માનસિકતાય એવી હોય પાશી.
હા એમાં એવું હોય કે જો. જે લોકોને એ પ્લેસ ના ગમતો હોય તે લોકોએ ત્યાં આવું ના જોઈએ ને એ તો પછી. નીકળી જવામાં ફાયદો હોય.
એ વાતો છે તે. તો પછી ટોપિક. ટોપિકમાં આપણે કંઈક લઈએ તો.
તમને કઈ આઈસક્રીમ વધારે ભાવે કયા ફ્લેવર ની.
સ્ટોબેરી ના સ્ટોબેરી ન એક . પ્લેન પ્લેન હોય ને પ્લેન માં એ હોય બાકી ઓલામાં તો ઘણા બધા બીજા. નહી આ વેનિલા જે પ્લેન આવે ને આવું સિમ્પલ આવે કે એમાં બીજું કંઈ મિક્સિંગ ન હોય. મિક્સિંગ જે ન હોય ને એમાં બધા આઇ કેવા ખબર ખાલી સ્પેશિયલ વેનિલા હોય સ્પેશિલ સ્ટ્રોબેરી હોય પ્લેન જ છે સિમ્પલ એમાં મને સ્ટ્રોબેરીમાં આવે ચોકલેટ આવે સ્પેશિયલ એ બધામાં એ કેટેગરીમાં પ્લેન કેટેગરીમાં. પછી મિક્સ કેટેગરી આવે અ ખબર ડ્રાયફ્રૂટ આવે મિક્સ. એ બીજી આખી વેરાયટી આવે. એમાંય ઘણા બધા છે તેમાં તો બ્લેક કરટ નહીં બધા આવે એ બધ જોડતા આવેય.
બરાબર.
એ ગોલકન અમારે સ્પેશિયલ એવું અ ગોલભીપુર નામનું ગામ છે ત્યાં થોરાજ બનાવે છે પોતાનું. છે. ઈ તમારો આઈસક્રીમ તમને મજા દેવાનો. વાનગી બનાવે છે દેશી બધી માવા મલાઈ, ચીખું એ બધું.
હમ્મ.
તમને શું ભાવે.
મને તો. પ્લેન મ વેનીલા નઇ ફ્લેવર ભાવતો ચોકલેટ ફ્લેવર જ ભાવે આઈસક્રીમમાં હોય. હવે એવું બસ બધામાં જ.
તો પછી ડાર્ક ચોકલેટ નહીં હોય ને કડવું લાગે જોરદાર.
એ બી ભાવે સ્ટ્રોબેરી ફ્લેવર એમાં મને સ્ટ્રોબેરી શેક વધારે ભાવે. સ્ટ્રબરી ફયો ને આઈસક્ર્રીમ ઓછીાય મને ભાવજ નું.
. બરાબર છે.
તો શું તમને રહસ્યમય વાર્તાઓ ગમ. ે
જે થ્રીલ વાળી કોઈ પિક્ચર કે સ્ટોરી હોય ને તો તમને એવું થઈું. તમને વિચારવું આે કે વિ બસ કર દે કે આની પછી. આજ આવું કઈ ચોરી થઈ છે કે આ કઈ એક્શન થઈ છે તે એની પાછળ કોઈ કોણ હ છે એવું વિચાર કરતા કરતા. વી જો નેને એમાં મુવી હોય ને એ વધારે જોવા ગમે માઈન્ડ વાળા.
બરાબર.
તમારું શું કેવું છે.
મને એવું છે કે મવી સિરીઝ જેવી હોય તો જવાનું ગ મા તો. કઈક થયું હોય એટલે આવું હોય કેવું મંદિર પાસે રહસ હોય. એ તે જયવાનુ ગમે. અને એવો થાય કે ના હું એક વા જઈને જોયા આવું તો હું રિયલમાં છે કે નહી એમ.
બરાબર છેો.
તો બોલો તમે ટોપિક હવે.
હ. તો. ત દુનિયામાં સૌથી અંડર રેટેડ શોધ કઈ છે.
હંડ્રેડ એસોડ તો હવે. મોબાઈલ.
તમને એવું લખતું શું.
મોબાઈલ.
અન્ડર રેટેડ કધઈએ.
અંડર રેટેડમાં હું આપ.
અંડર એટલે કઈ એવું ક શોધ થઈ જાય પણ એનું એવું બધું કામ નથી એમ હોવી ન જોઈએ એવું કઈ.
તમે જ કહી ડ મને નહી ખબર. હલો.
હા તો એમાં કદાચ બેટરી. બેૅટરી હોય શકે કેમ કે અત્યારે અંડર રેટેડ થતાય કેય ફોન થોય.
અંડર રટેડમાં મને હજ જ નહી પડતી તમે અંડર રટેડ શોધી એટલે કેવી કેવા માંગો. ચાલ એને છોડો તમે તમારો ટોપિક છે ને હું ભંગાર છે મારો ટોપિક સાંભળો. જો તમને એક દિવસ માટે કાર્ટૂન અવાજ મળી જાય તો કયો લો તમે.
મેં નિજા થોડી આરા હું. હા એું ઉપ એવું જોરદાર ગ આવેે છે ગીત.
બરાબર.
બેન જા તા અવાજ સારો હતો મારા પોતાનો અવાજ જાડો છેને ઓથોડી કા કાર્ટૂન તો ડોરે મોન વધારે ગેજે વાળા આવે ને કાર્ટૂન મજા આવે પણ અવાજ એક અથોડીનો સારો તો એવું લાગતું હતું મને નહીં ક્યાંથોડી.
બરાબર.
તમારે.
મને તો ચુટકી ચટકી એ.
હમ. બરાબર છે.
હમ તો બોલો બીજો ભાઈ.
કાર્ટૂન જોવું કેટલા અંશે વ્યાજબી છે.
હો.
કાર્ટૂન જોવું કેટલા અંશે વ્યાજબી છે એમ જોવું જોઈએ કે ન જોવું જોઈએ વાત એમ છે.
જોવું જોઈએ એ હવે.
તો મોટા બાળકોની વચ્ચે, મોટા બાળકોની વચ્ચે, નાના બાળકો નહીં.
તે મોટા બાળકોની તો હવે અમુક લોકોને ગમે મોટા થઇ જાય તોય પણ એટલું બધું નહી આલીત કે આ હું કેવાય હુ કેવાય, એડિકશન. હા એડિક્શન ના લગાઈ દેવી જોઈએ. પણ થોડું કેવું, ફન માટે જોવું હોય તો જોઈ શકાય વળી અડધો કલાક એવું. એવું કાઈ ખોટું નહી, કશી વસ્તુ ખોટી નહી આ દુનિયામાં, જે કરવું તે થઈ શકે.
એ વાત પણ છે. અલગ-અલગ કરો તો ચાલેય તે.
તો તમારો હું કેવું છે જોવાય?
ના. જો એટલે ઇન્ટરેસ્ટ હોય તો જોવાય, શું કામ ન જોવાય, મજા આવતી હોય એને
મારા એક ભાઈ છે ને તે આટલા મોટા થઈ ગયા, કેટલા ટ્વેન્ટી સિક્સ યર ના હશે બોલો તોય એ હજું કાર્ટુન જ જોવે, એમને બહુ જ ગમે કાર્ટુન જોવાનું, એનિમી છે, કાર્ટૂન છે.
તેમાંય ઈન લોજીકલ વાત હોય એટલે મજ